તો
હા.
હા કેમ છો તમે?
મજામાં તું કેમ છો?
હું પણ મજામાં છું શું ચાલે છે આજે?
કઈ ખાસ નહીં વેકેશનની પ્લાનિંગ કરતો હતો.
વાહ ક્યાં જવાનું વિચાર્યું છે તને?
હજુ ફાઈનલ નથી કર્યું તું ક્યાં જવાનું પસંદ કરે
મને તો હિલ સ્ટેશન બહુ ગમે છે.
મને પણ અ ઠંડી જગ્યામાં જવાની મજા અલગ હોય છે.
હા આ તો તને સાચી વાત થઈ ખાસ કરીને ઉનાળામાં
હા તું લાસ્ટ વેકેશનમાં કયા ગયા હતો
લાસ્ટ વેકેશન માં હું તો માઉન્ટ અબુ ગયો હતો
માઉન્ટન્ટ આબુ? વાહ શું વાત કરી છે, ત્યાંની ટીત કેમ
માઉન્ટ આબુની ટ્રીપ તો બહુ સરસ જ હતી વેધર પણ મસ્ત હતો, અને ફેમિલીના સાથે ટાઈમ પણ સારી રીતે વિતાયો.
અ તમે તો ખુબ મજામાં આવે છે, આ એના વેધર સરસ છે, અને ત્યાં સુું શું જોયું છે.
હું જ્યારે ગયો હતો ત્યારે નખીલેખ ગુરુ શિખર અને બજાર જોયા હતા.
હમ નાકી લેક ગુરુ શિખર એ બજાર વાહ નાકી લેક ની ફોટો જોઈ હતી મને બહ સુંદર લાગે છે. હા સાચું છું.
ખાસ કરીને સાંજે બહુ સુંદર લાગે છે.
હમ એના સૂર્યાસ્ત તો વાક્યય ખૂબ સુંદર હોય છે, તમે બોટિંગ કર્યા હતી માઉન્ટ આબુમાં?
હા બોટિંગ મારું બહુ મજા આવી હતી.
અ મને પણ બોટિંગ બહુ ગમે છે, પણ મારે પાસે આ ચાન્સ નથી મળ્યાનું જવામાં માઉન્ટ આબુ, પણ અ
હમ સરસ તું ક્યાં ક્યા મુસાફરી કર્યું છે?
અ હું ઉદયપુર જયપુર અને અમદાવાાદ ગયો છું.
વાહ એ તો બહુ સારી સર સરસ વાત છે, ઉદયપુર કેમ લાગ્યું તને?
અ ઉદયપુર આ બહુ સુંદર શહેર છે, અને તલામ તલાવો અને માહોલ બહુ સરસ લાગે છે, બહુ સુંદર શહેર છે.
એ તો તને સાચી વાત કહી, એટલે જ તો એને તળાવોનું શહેર કહેવાય છે.
હા સારું કહે તું એને સિટી ઓફ લે કહે છે, હા ત્યાંને વેધર પણ સારું હતું બહુ સારું હતું
હા, મુસાફરી કરતા તને કઈ વસ્તુ સૌથી વધુ ગમે છે?
હમ મને મુસાફરી કરતા વખતે, નવી જગ્યા જોવું અને સ્થાનિક ખોરાક ખાવાનું બહુ મજા આવે છે.
વાહ એ તો બહુ સરસ વાત છે, મને પણ સ્થાનિક ખોરાકનો પ્રયાસ કરો કરવું બહુ ગમે છે.
સ્થાનિક ખોરાક, અ તને કઈ ખોરાક અચ્છા લાગતું છું અને ટ્રેવલું જગ્યા ગે
મને તો શેરી ખોરાક બહુ ગમે છે, પણ સ્વચ્છતા નું પણ ધ્યાન રાખવું પડે
અ સાચું સાચું વાત હતું સ્વચ્છતા નું જરૂરી મળ્યા છે, મને પણ આછું લાગે છે, સ્ટ્રીટ ફૂડ
હ હાઈજીન નું ધ્યાન ના રાખે તો આરોગ્ય પણ ખરાબ થઈ શકે
હા આ વાત સારું કું છું નહી તો હેલ્થ ખરાબ થાય શકે.
હા તમે ટ્રાવેલ પેલા આયોજન કરો છો?
હમ યાદ નથી હું ટ્રાવેલનું આયોજન કર્યા કે નહી અમ હા મમ્મી પાપા પહેલાથી બુકિંગ કરલી છે.
હા એ તો સરસ વાત છે, છેલ્લી ઘડીની સમસ્યા ના થાય.
અ આ સારું કહ્યું છું તું રજાઓની મોસમમાં ખાસ જરૂર
હા તને ટ્રેનમાં ટ મુસાફરી કરવું ગમે છે, કે બસમાં મુસાફરી કરવું ગમે છે.
અ ટ્રેનમાં મુસાફરી કરીને બહુ સમસ્યા થાય છે અ ટ્રેનમાં બ બુ લોકો હોય છે, અને બહોત શોર હોય છે. પણ મને પર્સનલી મને કારમાં ટ્રવલ કરવાનું બહુ પસંદ છે અને તેને
મને પણ ટ્રેન્ડઝનું વધુ ગમે છે.
હમ. ખુબ છું વિન્ડો પાસે બેસી ને બહડ દેખવાનું મજા આવે છે.
હ. હા ફિલ્ડ્સ, રિવર્સ અને માઉન્ટેન્સ જોવામાં બહુ મજા આવે છે.
હમ આ સારું ખય છે તું ટ્રેનમાં ફૂડ પણ મજા આવે છે પણ હાઈજીન અ ટ્રેનમાં હાાઈજીન નથી છે.
હા, ટ્રેન તને પ્લેન મે ટ્રાવેલ કરવાનું એક્સપિરિયન્સ છે?
નથી આ હું અ નવેલ અ નથી હજુ સુધી નથી.
હા મને પણ નથી, પર એક વાર પ્લેનમાં જવાનું છે મને તો.
હા ક્લાઉડ્સમાંથી નીચે જોવાનું એક્સાઈટિ લાગે છે.
હા એ તો તને સાચી વાત કહી, તને ફેમિલી સાથે ટ્રાવેલ કરવો ગમે છે કે ફ્રેન્ડ્સ સાથે?
મને ફન્ ફેમિલી અને ફ્રેન્ડ સાથે બને ગમે છે, પણ ફ્રેન્ડ સાથે વધુ મસ્તી આવે છે આ ફ્રેન્ડ સાથે ખૂબ વાત્યા કરે છે મસ્તી કરે છે, કઈ કે ફ્રેન્ડ ને સાથે મજા કર મજા આવે છે.
હા એ તો તને બહુ સાચી વાત કહિ, ગ્રુપમાં ટ્રાવેલની મજા અલગ જ હોય છે.
હા સાચું વાત ક છું, સોંગ જોક્સ અને ફોટો બધુ મસ્ત હોય છે ફન્ડ ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે.
હા એ તો તને સાચી વાત કહી, તને ફોટોગ્રાફીનોો શોખ છે?
હા મને ફોટોગ્રાફીનો બહ શોખ છે, મને નેચર ના અને પાર્કમાં ખેલવાનું વાચનો ફોટો ખીચવામાં બહુ મજા આવે છે, અને ટ્રેવલમાં તો ખાસ.
હું પણ ઘણા બધા ફોટો ક્લિક કરું છું, પછી જ મેમોરીઝ જોઈને મજા આવે છે. પેલાના લોકો એલ્બમ્સ બનાવતા. હવે તો મોસ્ટલી લોકો મોબાઈલમાં જ સેવ કરી લે છે ફોટો.
આ વાત સાચું કહીયા શકે તે, અ હું પણ સેવ કરવામાં આચું લાગે છે, મેમરી બનાવવામાં, ખાસ પણ ટ્રેવલમાં તો બહ મજ મજા આવે છે. તને શોપિંગ કરવી ગમે ટ્રેવલમાં?
હા મને તો બહુ ગમે છે શોપિંગ કરી દવામાં, તમે શું ખરીદું ગમે છે?
મને તો ગેમ અને શૃંગાર ન સમાન આ બહુ ગમે છે.
વાહ એ તો સરસ વાત છે, મને કિચન્સ કલેક્ટર બહ ગમે છે.
આ સારું વાત છે અમ મને હેન્ડીક્રાફ્ટ અને લોકલ વસ્તુ બહ જમે છે.
એ તો સરસ વાત છે. તને બીચ પર જવાનું ગમે છે.
હા મને બીચ પર ગવાનું જવાનું બહુ ગમે છે અ એમાં ઠંડી ઠંડી હવાઓ અને સનસેટ દેખવામાં તો બહુ ગમે છે સમુદ્રનું લહેરું જોવાની મજા અલગ હોય છે.
હા એ તો તેને સાચી વાત કહી કલાકો સુધી વસી રહ્યા શકાય ત્યારે તો
તને સનસેટ ગમે છે બીચ પર આ બહુ સુંદર લાગે છે.
હા મને બહુ ગમે છે ઓરેન્જ સ્કાય જોવું કેટલું પીસફુલ લાગે છે.
આ વાત કું છું અને બીચ પર વોક કરીને બહુ મજા આવે છે ઠંડી ઠંડી રેત હોય છે રાતમાં મોસ્ટ
હા.
તને
હા એ તો તેને સાચી વાત થ તને ટ્રાવેલમાં કઈક પ્રોબ્લેમ સૌથી વધી લાગે છે.
અ મને બહુ પ્રોબ્લમ હોય છે ટ્રાવેલમાં પેકિંગનું ખાનુંનું વસ્તુ અને મોસ્ટલી પ્રોબ્લમ હોય છે મને કપડાં પેક કરવાનું અને તને
હા એ તો તને સાચી વાત કહી શું લેવાનું શું નથી લેવાનું એ ક્યારેક સમજાતું નથી અનેને બહુ કન્ફ્યુઝન થાય છે.
સાચું વાત ક્યો છું.
હા આના ઘણી વાર એક્સ્ટ્રા સામાન થઈ જાય પછી બેગ ભરી જાય.
હા સાચું વાત છે ઘણા વસ્તુ હો જાય તો બેગ બહુ ભારી હોય છે બહુ
હા એ તો તેને સાચી વાત કહી, ચાલો આપને ફર મળીને વાત કરીએ.
બાર પણ
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હ